હેલો
હેલો કેમ છે તું ઘણા દિવસ પછી તારું કોલ આવ્યો
અરે યાર હું તો એકદમ મજામાં છું આ જોને થોડીક વ્યસ્ત થઈ ગઈ તી નવરી નય થાતી કામકાજમાં પણ હવે, તો નવરું થવું પડશે ને આ આપડે નવરાત્રી નજીક આવી રહી. છે, તો એટલે. મેં કીધું લાવ, ને તને કોલ કરું સૌથીને પેલા મને તારી જ યાદ આવી. કે તને તો ખબર જ છેને, કે નવરાત્રી એ આપણો કેટલો ફેવરટ તહેવાર છે, તો આપડ. યસ. મેં કીધું લાવ, તને કોલ કરી દઉં તો સાથે મળીને આપડે વિચારી. તે શું કરું.
અરે, હા નવરાત્રી નવરાત્ર્રી આવી ગઈ. મને તો યાદ જ નથી, કે નવરાત્રી નજીકમાં છે, નવરાત્રી નું નામ સા. સાંભળીને જ મારા પગ જ, થનગડવા લાગે છે. આ વર્ષે, તો હું ક્યારનીઈ રાહ જોઈ રહી છું. તારી શું તૈયારી ચાલે છે, આ વખતે.
અરે યાર મારી, તો તૈયારી જોરો શોર થી ચાલે છે, મેં તો અત્યાર થી જ ઓન. ચણિયા ચોરી જોવાનું, હેને ચાલુ કરી દીધું હે ને આ વખતે તો મારે. રને એકદમ હેવી, ચણિયા ચોરી લેવી હ ઓલી કચ્છી વર્ક વાળી આવે ને. ઈ લેવી હે, પછી આધુનિક ઈન્ડો વેસ્ટર્ન લુક વાળા જણીયો લેવો હે. આ બધું હેને, મારે લેવું હોય એટલે મેં કીધું કે આ વખતે હેને. હાલ, ને મેં કીધું ઓનલાઈન શોપિંગ કરી લઈ અને ઓમ પણ. માર્કેટમાં જનો, મને કઈ એટલોું બધો ટાઈમ નથી મળતો તો મેં કીધું થોડી ઘણી. તૈયારી કરી લ આ રીતના.
મેં તો હજી કઈ ફાઈનલ જ નથી, કર્યું. હું, તો મને તો એવું થયું કે છેને ઓફલાઈન હું તો અત્યારે. ફ્ર્રીજું. એટલે એવું લાગે તો છેને, ઓફલાઈન પેલા હું જોઈ લઉં ત્યાં જઈને. રૂબ એટલે આમ મને કઈક એવા આઈડિયા, આવે કે કેવા ચોલી રાખવા જો. આપણે ત્યાં જઈને, જોઈએ અને ઓનલાઈન જોઈએ, એમાં ઘણો બધો ડિફરન્સ આવે. કલરમાં પણ ડિફરન્સ આવે, અને એનું વર્કમાં પણ દેખા. ખોટામાં દેખાય, અલગ અને આપડણે રૂબરૂ જોઈ, ને તો પણ ત્યાં અલગ દેખાય છે. એટલે આપડે એવું, કરીએ તો કે બને સાથે જ શોપિંગ કરવા જઈએ, આપડે મેચિંગ છેને, ઓડું ઓક્સો ઓક્સોડાઇઝ વાળી જવેલી પણ, તેની લેવી પડશે એટ પેલા ચોલી જોઈ, લઈએ અને જોઈ ફનલ ફિક્સ થઈ, જાય પછી આપણે આજ ફેરલી લઈ લેશું તો પસંદગી કરવામાં પણ મજા આવશે
હમ. હા, યાર તે કીધું એ એકદમ પાકું કેહેવાય આપડે હેને આ વખતે હને, સા મળીને ખરીદી, કરી અને જ્વેલરી અને એને મેં, તો એવું વિચાર્યું કે આ વખતે એને આઠ, આઠ દિવસના અલગ, અલગ પ્રકારના જયા, ચોરી લઈ લઉં અને ઈમાય પણ હેને, ખાસ કરીને આ વીક ના છેલ્લા એન્ડમાં જ આપણેે જઈ. અને સાથે સાથે છેને, આપડણે ગરબાના સ્ટેપનુંું શું કરવું, હે આ વખતે અને ક્યાં નવા સ્ટેપ શીખવા હે, ઈ પણ નક્કી થઈ જાય, અને પા પાછા, આપડે ઓલા જુના દોઢિયા અને ઈજ, ને જ કામ ચલાવવું હોય કેસ. આ રીતે આપડે કઈક નવા સ્ટેપ શીખી લઈ, તો આપણને રમવાની પણ મજા આવે યારે, તો ઓનલાઈન ક્લાસીસ પણ એના ઘણા બધા હોય છે, ઓનલાઈન ને ઓફલાઈન તો તું કેવી રીતના, આપણે નક્કી કરી
ના ના આ વખતે તો છેને, મારે પ્રોપર ગરબા ક્લાસ જ જોઈન કરવા છે, કેમ ગયા, વખતે જ આપણેે એવા ડોઢિયા ને હિચકીચ, કામ ચલા તો પ્રોપર ક્લાસ કરી લઈ અને આપડે બંને કોઈ સારા એવા ક્લાસમાં જોડાઈ જઈએ જો કોઈ એવો સારા એવા ક્લાસ હોય ત્યાં જોડાશું તો આપણે સ્ટેપમાં પણ અને અત્યારે હાતું હોય પ્રમાણે આપણે ગરબા પણ શીખી જઈએ અને નવા રાસ અને સનેડો સ્ટેપ શીખવાની બહુ મજા આવશે જો રોજ પ્રેક્ટિસ કરીશું તો ગ્રાઉન્ડ ગ્રાઉન્ડમાં તો હ ને આપડા બે નો જ વટ પડશે અને બધાની નજર ચાર થઈ જશે
હા યાર આ તો બહુ સારો આઈડિયો હે પણ હું તને એમ કતી હતી કે આપડે હ ને એક વાર કે આ ક્લાસ ચાલે એ બધું નક્કી કરી લે એટલે હેને અમારી ઓળખાણ માં તો એક ક્લાસ વાળા છે પણ એના કરતા તો અમારી જે સોસાયટી છે ને અહીયા બારથીને એક નવો ક્લાસ શરૂ કરવામાં આવ્યો હ તે હે ને આઠ થી તે નવ નો એક કલાકનો સમય હોય છે તેમાં તો તેમાં બહું બધા અલગ અલગ સ્ટેપ શીખડવામાં આવે છે અને કઈક પંદર ક ત્રીસ દિવસ નો કોર્સ હોય છે મને સરખી ખબર નથી એની કે કઈ રીતના હે તો હું હેને એવું કરું કે આજે જ ત્યાં જઈને એનો પરફેક્ટ સમય પૂછી લઉ અને કઈ રીતના શું હ એ બધું પૂછી લઉ તું કેતી હોય તો
તો એમ પણ કરીએ જો એવું લાગે ને તો મારે નજીક એક ગરબાના ક્લાસ છે અમારે તો અહીંયા સોસાયટી ની બ નજીકમાં છે જો એવું હોય તો હું પણ ત્યાં મમ્મીને લઈને જઈને હું પણ પૂછી લઉં કે શું છે અને જો ક્યાંક સારું એવું કરાવતા હોય તો તું પણ જોઈ લે હું પણ જોઈ લઈશ અને બે નક્કી કરી લઈએ પછી યાર પાસ નું શું કરીશું અત્યારથી જ સારા ગરબા ગ્રાઉન્ડ પાસં હુ બુકિંગ કરી લઈ તો સારું ને પછી છે ને છેલ્લી ઘડી એ બહુ ભીડ થઈ જાય છે અને પાસ પછી તે બ્લેકમાં લેવા પડે તો વેલી તકે આપણે પાસનું બુકિંગ કરીએ તો વધુ સારું
હા યાર એ તો તારી સાચી વાત છે એકદમ પણ આ જવાબ તારી હેને મારી તું ઉપાધિ ના કરીશ મારા ઓળખાણમાં હે ને એક બે એ છે તો હું એમની સાથે વાત કરું અને એક મારા મામા ના છોકરો તો છે ને એ પણ આવા બધા કોર્સમાં જાય તો હું એની પાસે પણ થોડી ઘણી જાણકારી લઈ લંઉ તો આપણને ખબર પડે ને કે કઈ રીતના જવું આખા ગ્રુપમાં હે ને આપણે એડવાસ માં જઈને પાસ કઢાવી લઈશું તું બસ તારુ સોચ તુ લિસ્ટ તૈયાર કરીને રાખજ અને એ પ્રમાણે આપડે બંને સાથે મળીને ખરીદી કરશું મેં તો હાલથીને જ નક્કી કરી નાખ્યું કે શું લેવુ એવું શું નહી
એકદમ પરફેક્ટ તો બસ હવે જલ્દી શનિવાર આવે એટલે આપડે શોપિંગ કરવાવામાં માટે નીકળ બટ એમાં એવું કરીશું કે લિસ્ટ તું પણ બનાવી લેજે અને હું પણ બનાવી લઈશ એટલે પ્રોપર લિસ્ટ સાથે હશે ને તો પછી આપડણે બીજી વાર પણ ઓ ગયા વખતે છે ને આપણે ત્રણ થી ચાર તો વાર બજારમાં જવું પડ્યું હતું પણ આજ ખેરે તો એવું કરવું જ નથી એટલે પ્રોપર લિસ્ટ બનાવીને તું લેતી આવજે એટલે આપડે પ્રોપર બધી ખરીદી પેલા છે ને ચણિયા ચોરી જોઈ લેશું ભલે તે ઓનલાઈન મંગાવવા પણ આપણેે ત્યાં પણ જોઈ લેશું રૂબરૂ એટલે આપણને એવા આઈડિયા આવે કે ક્યાં રાખવા અને આપડે તો નવે નવ દિવસે અલગ અલગ જ ચોલી પહેરવાના છે ઓ એટલે આપણેે પેલા ત્યાં જોઈ લેશું જો આપણને ગમી જાય તો આપડે ત્યાં લઈ એટલે પછી આપડે ઓક્સોડાઝ વાળી જવેલી પણ લઈ શકીએ
હા યાર એ તો તારે એક એકદમ સાચી વાત છે પણ હે ને મારું એવું કેવાનું થાય કે આપણે ચણિયા ચોરી તો હે પણ સાથે એક દિવસ હેને સાડી પણ પહેરશું અમારે તો કેવું હોય ખબર હેઈ નવરાત્રી તો થાય પડે એની સાથે સાથે હે એને સોસાયટીની નવરાત્રી કરતા અુક અમુક છૂટા છવાયા વિસ્તાર માં નવરાત્રી થાતી હોય ને ત્યાં કેવું કરે ખબર બધા મળીને નવરાત્રી નું આયોજન કરે અને તેમાં હે ને બધા રાસ ને ગરબા રમતા હોય અને તેમાં કપડા કાઈ પહેરવાના ફિકસ ન હોય આપને જેવા પરવા હોય એવા પહેરવા ના હોય તો આપણે એક દિવસ ત્યાં પણ રમવા માટે જઈશું તો મારું વિચાર એવો હોય કે અહિયાયા ક હે ને આપણે સાડી પહેરીને જઈ
તો હા વાંધો નહી ત્યાં આપણે તો સાડી પહેરીને જઈશું પણ છે ને અમારી સોસાયટીમાં પણ છે ને આ પ્રોગ્રામ બધા લેડીસો રાખે કે અને હા બધા ભાઈઓ પણ હોઈએ છેએ અહિયાં તો આપડે તું એક વાર અહીંયા પણ આવજે અને આપડે છે ને તો એવું કરીએ કે છો હા છો જોડી ચણિયા ચોરી રાખીએ અને એક વાર સાડી પહેરી લઈશ તુ ને એક વાર છે ને જીમી કાપડા પહેરવા છે જીમી કપડામાં તો કઈક અલગ જ ઉઠાવું હોય એટલે એનું કઈક ઓર્નામેન્ટ એમાં તો જોકે વધારે ના હોય એટલે આપડે એક વાર જીમી કપડા પહેરીએ તો વધુ સારું એમ તો તું પણ અમારે ત્યાં અહીયા એકવાર આવજે અને એઈ રીતે આપડે અહીં પણ રમી લઈશું ને હું તારે અં ત્યાં પણ આવીશ એમ
હા યાર સાચી વાત તારી હે ને આપડે તું કેઈશ ને એ પ્રમાણે કરશું પણ વખતે હે ને મેં એવું વિચાર્યું કે આપડે ચણિયા ચોળી તો મસ્ત પહેરી જ છેી પણ એની. સાથે મેકઅપ પણ મસ્ત કરી તો મેંહી ને મારી ઓળખાણમાં એક પાર્લર છે. તો તો મેં ત્યાં જ હેને નક્કી કરી નાખ્યું હે તો ત્યાં આપણને હેર સાઈલ પણ. દે અને ચણિયા ચોળી જેવા પહેરાય છે એવું મેકઅપ પણ કરી દેશે તું પણ. ત્યાં આવતી રહી છે ને આપડે સાથે મળીને બંને મેકઅપ કરી લેસુ.
પણ એમાં એવું છે કે મારી બેન જ છે ને યાર ક. ઇ જ પાર્લર નું કરે છે તો એને મને અગાઉ થી કહી દીધું તું કે. તું છે ને અહીિયાં આવતી રેજે એમ રેડી થવા માટે કેમ. કે ઈ કે હું તને કરી આપીશ એને બીજા ઓર્ડર હતા ને ઈ પણ એને મારામાં. કકેન્સલ કર્યા કે તું આવવાની છ ને એટલે મેં બે ત્રણ. ઓર્ડર પણ કેન્સલ કર્યા છે તો તારું ડન જ છે ને કે તું આવીશ ને તો મેં એને પેલા. કહી દીધું છે તે પેલા મને વેલા. કીધું હોત ને તો હું ત્યાં પાર્લર નું કરત પણ એવું લાગે ને. ને તો હું એકાદો દિવસ ત્યાં આવીશ.
સારું હાલ તોું આપડે હને શનિવારે બપોરે મળી અને આપડે. ફોન પર કોઈ જ અગત્ય માહિતી કે લોકેશન નહી શેર કરી સુરક્ષા તો આપણી સૌથી. પેલા આપણેેને સીધા મળીશું અને નક્કી કરીશું. તું કઈ રીતના કરું બરાબર.
હા બિલકુલ આપડે છે ને શનિવારે રૂબરૂ મળીને જ બાકીનું પ્લાનિંગ. કરીએ બરોબર છે.
હા તો સારું હાલ આવજે જય અંબે.
જય અંબે.